તમને
હલો હા મારો અવાજ આવી રહ્યો છે તમને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
હા એકદમ ક્લિયર રીતે આવી રહ્યો છે તો હું અત્યારે તમને કમોસમી વત વિશે થોડું જણવા માંગુ છું કે તમે અત્યારે જોવો છો કે ઉનાળા ને એવું કમો તમી વરસાદ આવી જાય છે જેના કારણે કેરીઓના પાકને ખુબ નુકસાન થાય છે અને તમે જોયું જ હશે કે શિયાળા ની ઋતુ ચાલે છે ત્યારે પણ ગમે ત્યારે વરસાદ આવી જાય છે અને તે વરસાદ એવું નથી કે થોડા સમય આવે છે અને બંધ થઈ જાય છે તે કન્ટિન્યુ આવતો જ રહે છે ાર તો તે ખુબ નુકસાનકારક છે આપણા પાકો માટે પણ અને ખેડૂતો માટે પણ તો આપણે. આપણે જરા જોઈએ તો આપણે જેટલું જોઈએ તેટલું પૂરતું પાક નથી મળતો જે. કમોસમી વરસાદ છે તે ખૂબ નુકસાન પહોંચાડે છે ખેડૂતોની ખેતીને પણ અને. ખેડૂતોને પણ ખુબ દુઃખ થાય છે કે કમોસમે અત્યારે તમે જોઈ લો તો કમોસમે વરસાદ આવ્યો. અને જેના કારણે પવનનોો જોકો આવ્યો અને ખુબ પવન આવ્યો જેના લીધે કેરીઓ બધી પડી ગયા અને બગડી ગઈ અને તેનો કેરીનો જે માર્કેટમાં ભાવ હતો તે પણ ખૂબ ડાઉન થઈ ગયો તે ખબ. નુકસાનકારક છે આપણા માટે તો તમે શું કહો છો આ કમોસમી વરસાદ આપણા માટે સારો છે કે નથી.
હા તમે કીધું તે પ્રમાણે કમોસમી વરસાદ બહુ ખુબ જ ખતરનાક છે કારણ કે તેના. કારણે હમણાં જો નને તમે કીધું તે પ્રમાણે ઘેરીઓના પાકને ઘણી બધી નિષ્ફળતા મળી છે. વધ પડતો પવનને કારણે મોગરોમાં જે કેરી નાની નાની બેસી હતી તે પણ. પડી ગઈ છે જેથી કરીને કેરી એટલી બધી આવી પણ નથી જે આવી છે તે વધુ પડતું પે. વરસાદ અને પવનને કારણે ટીપ પડી ગવાથી તેને માર્કેટમાં સસ્તા ભાવ આપી દેવામાં. આવ તેથી કરીને તેમનો ઓછો ભાવ લાગ્યો જેથી કરીને તેમને દવા પૂરતા પણ પૈસા મળી શકે. જેથી કરીને કૌમોસમી વરસાદ ખુબ જ જટિલ સમસ્યા છે ગમે ત્યારે વરસાદ. આવી પડે છે જેથી ખેડૂતોને પણ ઘણું બધું નુકસાન થાય છે કારણ કે ગમે ત્યારે વરસાદ. વરસાદ પડે છે તેથી કરીને કોઈ પણ પાકને ગમે ત્યારે વરસાદ પડી જાય વધારે. તો વરસાદ પડી જાય તો તે પાક નષ્ટ થઈ જાય છે જેથી કારણે ખેડૂતોએ જે પાકો રોપ્યા હતા પોતાના. ખેતરોમાં તેમાં પણને ઘણી બધી નિષ્ફળતા ગઈ છે જેથી કરીને હાલમાં શાકભાજી થી ેને કઠોળો થી ે ને ઘણા બધા શાકભાજીઓના ભાવ પણ વધ્યા છે બધુ. પ વરસાદને કારણે ઘણી બધી શાકભાજીઓ પણ નષ્ટ થઈ છે જેથી કરીને હાલ. નું માર્કેટ ઘણું બધું ઉપર આવ્યું છે. હાલમાં જોઓ ને તમે ગમે જય્યારે હાલમાં તો હમણાં તડકો હતો તો પણ હમણાં. એક થી પાંચ મિનિટમાં વરસાદ પડી ગયો છે જેથી કરીને વરસાદ ન કઈ પણ હાલમાં કી નથી જેથી જેથી કરીને હમણાં. ગમ ગમે ત્યારે વરસાદ આવી જાય છે જેથી કરીને કમોસમી વરસાદનું. કારણ કઈ પણ નક્કી નથી અને ગમે ત્યારે વરસાદ આવવાને કારણે જે આપણે પાપ રૂપ્યા છે. પણ હમણાં તો નષ્ટ થઈ રહ્યા છે કારણ કમોસમી વરસાદ ગમે ત્યારે તડકાના મોસમમાં પણ વરસાદ પડી જાય છે જેથી કરીને. હમણા હાલ નું વરસાદ નું કઈ. કી ન હોવાને કારણે ઘણા બધા પાકો નષ્ટ થયા છે જેથી કરીને આપણે. કમોસમી વરસાદી ખુબ જ જટિલ પ્રક્રિયા છે તે માનવું જોઈએ જેથી કરીને તમારું શું. એવું છે આગળની વાતમાં.
તમારી વાત એકદમ સાચી છે આ કમોસમી ન અડધો વરસાદ તો લોબલ. ના કારણેું નુકસાન થાય છે ગ્લોબલ વોર્મિંગ આપણે જે એસી વાપરીએ છીએ. એ લીધે જે આ ઓઝોન લેયર પીગળ રહી છે તેના લીધે પણ વરસાદ ખુબ વધારે. તમારી તમે જોવો છો તો આપણે દેશમાં પહેલા એવું નતું આપણા દેશમાં જે ઋતુ ચક્ર જે ચાલે છે ત્રણ મહિ. િ ચાર મહિના શિયાળો ચાર મહિના ઉનાળો અને ચાર મહિના ચોમાસું તે ઋતુ ચક્ર પહેલા સરખી રીતે ચાલી રહી પરંતુ અત્યારે જે તમે જોવો તો. ફોરેન કન્ટ્રીમાં જે ગમે ત્યારે વરસાદ આવી જાય ગમે ત્યારે ઠંડી લાગે છે ગમે ત્યારે. તરફ ના ગોળઓ પડે છે તો તેવું આપણા અત્યારે આપણા દેશમાં પણ થઈ રહ્યું છે તે વધારે બધું ઇન્ડસ્ટ્રીયલ. એરિયા વધી રહ્યા છે તેના કારણે થઈ રહી છે ઇન્ડસ્ટ્રીયલ એરિયાઓ વધી રહ્યા છે તેના કારણે. હવામાં જે કેમિકલો ભેગવાય છે જે ઋતુને ચક ને બગાડી નાખે છે અને તેના લીધે ખુબ વધારે માત્રામાં વરસાદ આવે છે. અને વરસાદ આવે છે તો. અ્યારે વરસાદ આવી રહ્યો છે અને ન આવે તો આવતો જ નથી અત્યારે તમે જોુઓ તો ચોમાસું ચાલે. પરંતુ લાગતું જ નથી કે ચોમાસું. ચ છે ઉનાળો ચાલતો હોય તે એવું લાગે છે કારણ કે અત્યારે વરસાદ જ નથી આવતો અને જયારે ઉનાળો ચાલતો હતો ત્યારે. વરસાદ આવી જતો હતો અને ગમે ત્યારે વરસાદ આવી જવાના કારણે બહુ નુકસાન થતું હતું અને. ત કીધું તેમ જ્યાં માર્કેટમાં ખુબ નુકસાન પહચ. ી છે કેરીઓને પણ અને તમે જોવઓ તો સ્ટાર્ટિંગમાં માર્કેટમાં કેરીઓનોો ભાવ સોળસો અઢારસો. રૂપ એક કેરેટ ના હતા જે વરસાદ આવવાના કારણે આઠસો નવસો રૂપિયા થઈ ગયા છે જે ખેડૂત. ભાઈઓને ખુબ નુકસાન થયું છે તેઓ એમ વિચારતા હતા કે કેરીઓ હજુ મોટી થશે અને પાકા દાણા થશે. પછી અમે બેડીશું અને પછી આપીશું તો ઘણો ભાવ મળશે પરંતુ અત્યારે તમે જોવ તો. તેનો ભાવ જ નથી મળતો તેમને સાતસો આઠસો રૂપિયા મળે છે તો તેમને દવાના પણ નથી નીકળતા અને. ખાતરના પણ નથી નીકળતા જે તેમના માટે ખુબ નુકસાનકારક છે અને તેવું ચાલતું રહેશે તો તેઓ. આગળ જતા પાક લેવા માટે સક્ષમ નહીં બનશે અને તેઓ એમ વિચારશે કે પાક માંથી તો પૈસા જ નથી. તો તેમાં પૈસા બગાડીને શું ફાયદો અને તેઓ ઇન્ડસ્ટ્રીયલ એરિયા તરફ રોજગારી મેળવવા. વધી જશે જેથી કરીને આપણને સારો પાક સારો ખ. ફ્રૂટ્સ નહીં મળે ખાવા માટે અને તે આપણા માટે ખુબ નુકસાનકારક છે તમાર શું માનવ છે આ બાબત.
તમારી એકદમ વાર સાચી છે કે જો તને લાગે કે પાાકના ફાયદામાં કોઈ પણ ફાયદો આપણને થઈ નથી. આપને નુકની નો સામનો કરવો પડી રહ્યો છે તો ખેડૂત વધારે પરતો ભાગ. રોશે નહી જેથી કરીને માર્કેટમાં પાકની ખૂબ અછત થશે જેથી કરીને ભાવો. ખુબ વધશે અને આપણને તો ભાવો વધશે જ તો ખુબ નુકસાન થશે કારણ કે જો માર્કેટ. ટ ભાવો વધશે તો તે લોકો ખરી મોઘા ભાવે અને આપણને પણ મોઘા વધુમાં વધુ મોઘા ભાવે. આપ તો તે લેવું જ પડશે કારણ કે આપણેું શું તો એટલા માટે જો. ભાવ વધશે તો આપણને દરેક વસ્તુ ના ભાવ જેમ કે ટામેટા છે પછી બધી જ શાકભાજી. તેનો ખુબ ભાવ વધતો જોવા મળશે જેથી કરીને આપણને પણ તે ઘણો દુઃખદાયક રહેશે. જેથી કરીને જો ખેડૂતોને વધુ સારો ફાયદો રીતે જો સરકાર.. સહકાર આપે તો તેમને ફાયદો થાય તો ખેડૂતો વધુ પાક રોપશે જેથી કરીને. જેથી કરીને પાક વધુ વધશે તો તેઓ માર્કેટમાં મુૂકશે અને માર્કેટ થી આપણા ઘરે પહોંચશે તો. પતા ભાવે મળશે જેથી કરીને ઘણા બધા એવા પાકો છે કે. જે વધારે પૂરતા પોૌષ્ટિક હોય છે જે વધુ રોકવા જોઈએ જેથી કરીને માર્કેટમાં આગળ આવે આવે તો આપણને પણ મદદરૂપ થાય પરંતુ ખેડૂતોને વધુ નુકસાનને કારણે ખેડૂતો. હાલમાં ઘણા બધા પાકો રોપી રહ્યા નથી જેથી કરીને માર્કેટમાં ખૂબ. પાકોની અછત થઈ રહી છે ખેડૂતોને વધુ વરસાદ પછી વાવાઝોડું. થીણીને વધુ વતું વરસાદ તાપોથી માણીનેી કુદરતી. સમસ્યાનો ભોગ બની રહ્યા છે કારણ કે તેઓ રોગવે જયા ત્યારે ગમે ત્યારે આપડતો વરસાદ. ને કારણે તેમના. પાખોને ઘણો બધો દુષ્કાળ પડી રહ્યો છે હાલમાં જોઓને તમે હમણાં કેટલી તડકો. ને કારણે જો અચાનક વરસાદ આવી જાય તો કેટલા પાકોમાં તે વધુ પડતું પાણી પડી જાય. જેથી કરીને તેઓ નષ્ટ થઈ જાય છે, જેથી કરીને પાકો થતા નથી અને માર્કેટમાં તે ખુતી શાકભાજીઓ આવતી નથી, જેથી કરીને માર્કેટ ના ભાવો તો ઉપર જ થઈ રહ્યા છે તમે તે પ્રમાણે, વધુ પડતી કેરી ન હોવાને કાર માર્કેટ ખુબ ઊંચું ગયું, પરંતુ હમણા ખેડૂતો પાસે કેરી નથી પરંતુ આગળ જયારે કેરી હતી ત્યારે વધુ પડતી કેરી, માર્કેટ આવને કારણે, ત્યારે માર્કેટ ખુબ ડાઉન ગયું જેથી કરીને, ખેડૂતોને લાગ્યું કે મોટી કેરી થશે તો આપણને વધુ પૈસા મળશે પરંતુ, તે સમય જતા વધુ વાવાઝોડું આવ્યું જેથી કરીને બધી કેરીઓ, તૂટી જવાથી તે પડી ગઈ જેના કારણે માટમાં તેમનો ભાવ ડાઉન થઈ ગયો જેથી કરીને તેઓ કેરી પડી ગઈ હતી તે માર્કેટ લઈ ગયા જેથી તેથી તેમને ઓછો ભાવે ક્યારે વેચી દેવી પડીે, જેથી કરીને એને ખુબ ઓછા પૈસા મળ્યાથી કરીનેને ખુબ નુકસાની, એટલે એટલે હાલમાં આપણે જો- વિચારીએ કે ખેડૂતોને, વધુ સહાય મળતા આપણે તેમના માટે આગળ આવવું અને તેમના માટે આપણે કઈ કાર્ય કરવું જોઈએ ભાવ વધારવા જોઈએ. કે જેથી કરીને તેમને, આકર્ષણ પ્રાઈઝ મળે જેથી કરીને તેઓને આગળ જતા કામ કરવાની ઈચ્છા થાય તેથી કારણે તેઓ વધુ પાકો રોપ્યો અને. પાકો માર્કેટમાં આવે તો ભાવો નો ભાવ ઉપ કંટ્રોલ આવે જેથી કરીને આપણને પણ સસ્તા ભાવ અનાજો મળ્યા અને, કૃત્રિમ હાથરોથી ડીને આપણે તેમને સારી સહાય આપીએ. તો તેઓને ખુબ સારી તરકી પર આગળ જઈએ તો. ખેડૂતો વધુ પાકો રૂપ છે તમારું શું કેવું છે.
તમારી વાત એકદમ સાચી છે. અત્યારે ખેડૂતો ખેડૂતોને સરકાર જે ઘણી બધી સબસીડીઓ આપી રહી છે પાક રોપવા માટે. એ વખતે ખેડૂતો અપનાવ પણ છે અને તેનાથી ખેડૂતો ફાયદો પણ થાય છે અત્યારે તમે જરૂર છે તો, ખેડૂતોને ખેતરમાં બિયાર માટે ઘણા બધા પૈસા આપે છે. સરકાર અને ઘણું બધું દાન પ્રદાન કરે છે જેનાથી ખૂબ ફાયદો થાય છે. અત્યારે વરસાદ જ એવો આવી રહ્યો છે કે તેનો પણ તેમનો એવો ફાયદો નથી ઉઠાવિ માટે ભાત રોપવા માટે ફાયદા આપે છે પરંતું, વરસાદ જ નથી આવતો જેના કારણે ખુબ નુકસાન થાય. પછી ખેડૂતો અને સબસીડી મળે છે તેઓ પૈસા ઉપાડે પણ છે અને, કેરીઓ માટે પણ તેઓને પૈસા મળે છે પરંતુ તો તેઓ તેનો પણ ફાયદો નથી ઉઠાવી શકતા કારણ કે વરસાદ કમ મોસમની ગમે ત્યારે આવી જાય છે જેના કારણે કેરીઓને પાકને ખુબ નુકસાન થાય છે જેથી કરીને તેઓ જે સબસિડી મળી છે, તેનો ફાયદો લાભ જ નથી ઉઠાવી શક કારણ કે તેઓનો પાક જ નથી મળતો તો તેઓ, તેમની સબસિડીનો ફાયદો કઈ રીતે ઉઠાવત, તો મારું એજ માનવું છે કે સરકાર શ્રી મદદ તો કરે છે પરંતુ તેનો ફાયદો ઉઠાવવા માટે જો, ઋતુ ચક્ર સારું ચાલશે તો ખેડૂતોને ફાયદો મળશે બાકી તો ફાયદો નહીં મળે. અત્યારે તમે જોવા જાવ તો, દિલ્હીમાં પણ પોલ્યુ સન વધારે છે જે કારણે, જે ઘઉં ની ખેતી થતી હતી પંજાબમાંથી અત્યારે ખૂબ મોટી માત્રામાં થઈ રહી છે, તેનું એક કારણ છે પોલ્યુશન કારણ કે પોલ્યુશન ના લીધે જમીન ફળદ્રુપ નથી રહેતી અને. તે પડ વિહીન બની જાય છે જેના કારણે જમીન ફળદ્રુપ રહે, તો તે જે પૂર પ્રમાણમાં પાક મળવો જોઈએ પાક મળી શકતો નથી અને, ખુબ નુકસાન ભોગવવું પડે છે તો તમારું શું માનવું છે આ બાબતે.
તમારી વાત એકદમ સાચી છે કે જો વધુ વડતુ વરસાદને કારણે જો તેમને સમસ્યા આવી શકે છે. તો ખુબ જ સારો ભોગ બનવો પડે છે કારણ કે જો શાકભાજી ખરાબ થઈ જાય છે અને, ઘણા બધા પાકો જે રોપ્યા છે ખેડૂતો તો નષ્ટ થઈ જાય છે તો ખેડૂતોને પણ ખાવા માટે અનાજ રહેતું નથી, પછી તે લોકો ખાવા પાસે જ અનાજ રહેશે નહી તો તે લોકો વેચશે શું અને આપડણે ખાશું એટલા માટે જો એ લોકોને સારો પાાગ આવે તો તે લોકો તે વેચશે અને તે માટે માર્કેટમાં આવશે અને આપણને ખાવા મળશે જેથી કરીને, આપણને પણ ફાયદો થશે પરંતુ એવું થ નથી હાલમાં, એવ ગમે તે પડતો વરસાદ વાવાઝોડું થી માંડીને હમણાં દુકાળ પણ પડી શકે છે જેથી કરીને, એમાં ઘણી બધી કુદરતી ફટો આગળ આવી રહી છે જેથી કરીને સરકારશ્રીઓ એવા વળા પગલા લેવા જોઈએ કે જેમને નિષ્ફળતા ગઈ છે પાકોમાં તેમને આપસો આપે તો તેમને માટે ખુબ સારું કહેવાય જેથી કરીને ખેડૂતો ઉપર આવે જેમ કે ખાતરોથી માંડીને આપણાં બિયારણો પર ઘણો બધો ડિસ્કાઉન્ટ આપવો જોઈએ, જેથી કરીને સસ્તા ભાવે તેમ ને આપશે તો ખેડૂતો ઘણું બધું લેશે અને
ખેતરો માં વાવે કરશે તો આપણા માટે ઘણું સારું કેહેવાશે જેથી કરીને આગળ વાવેતર કરશે તો ઘણું બધું તો ઉગશે તો આપણા ખાવા માટે યોગ્ય બનશે જો ખેડૂતો પાસે ખાવા માટે રહેશે નહી તો આપણા માટે શું બનશે જેથી કરીને તે વેચશે શું? અને કમાશે શું? અને તેના માટે આ આપણે, પણ આગળ વધવું જોઈએ અને હાલમાં જો ખેડૂતો વધુ પડતું પાકો આપશે તો તેના માટે ખુબ જ જરૂરી રહેશે. જેથી કરીને હાલમાં જો ખેડૂતો વધુ પાકો રોપસે તો તેના માટે તેમને ખુબ જ વધુ પૈસા પૈસા મળશે જેથી કરીને તે વેચશે તો તેમને ઘરબાર સારી રીતે ચાલી શકશે જેથી કરીને આપણે પણ તેમના માટે કાર્ય કરતા રહેવું જોઈએ, કે જેથી કરી આપણેે એના વિષય પર આગળ વધુ વાતો કરશું ચાલો.
સારું.